એ કે
હાલો તણુ શ્રી કૃષ્ણ અમનભાઈ
એું છે મજામાં મજામાં ભાઈ
હું પણ ભાઈ મજામાં છું આજે એક મજાનોો વિષય લઈ છે પરંપરાંગ પરંપરાગત કપડા અને આધુનિક કપડાનો વિષય લેવા છે
હમ એવું વા ભાઈ વા આજકાલ તો આ વિષય પર ઘણી ચર્ચા થાય છે ભાઈ
હા તને કયા પ્રકારના કપડા વધારે ગમે છે
મે તો ભાઈ પર પરંપરાગત વાઇવા બહુ ગમે છે યાર
અચ્છા! આપણા ગા આપણા આપણા સંસ્કારની ઓળખ દર્શાવે છે. એટલે માટે તને ગમે છે.
હા, ભાઈ. એટલે ગમે છે, એ કપડાની વાત જ અલગ હોય ભાઈ એ કપડાંની
પણ ઘણા યુવાનો રોજ રોજિંદા જીવનમાં આધુનિક કપડાં પસંદ કરે છે, ભાઈ. હું જોયું પણ છું કે ઘણા યુવો આધુનિક કપડા પહેરીને ફરવા જાય. છે, બીચ પર જાય છે.
દેખ ભાઈ બિલકુલ આપડે જયારે લોક લોકો પર પિત કપડા પહેને છે, ને આ પરંપરાગત વસ્ત્રો પહેરે છે, ત્યારે અલગ જ ગૌરવની લાગણી લાગે છે, ભાઈ. હવે હું શું હ આજકાલ નો યુવાનો છે, ભાઈ એને શું પરંપરા ને આપડે પરંપરા નું એટલું ધ્યાન નથી એ એમને લોકોને ભાઈ ફેશન માં ચાલી રહે એટલે આધુનિક કપડો પહેરીને આયા લોકોને બહુ સારું લાગે ભાઈ એટલે તે ફરવા જાય જે પુરાનો લોકો હોય ને તો તેમ અને તમે તેને જોઉં ને તો એ કે લોકો આમ પરાયચ કપડાં પહેરેલા એ આપણા પરંપરાને એ ભૂલ્યો નથી. પણ આજકાલનો યુવાનો છે, ભાઈ. એમને શું એટલા પરંપરાની ભાઈ જ્ઞાન નહી હોય. પેલા જમાનામાં કેવી રીતે રવાનું કેવું સંસ્કાર હતું ને કેવું ઈમ એટલે એનું એટલું ધ્યાન નથી. એ ખબર નથી હોય તો એટલે એમ લોકો ભાઈ કપડા પહેરે ફેશન આય ધ્યાન કે એટલે જયારે એ શહેરમાં આવ્યું ત્યારે તો ભાઈ આજ કલ આપડે જોઈએ. એ બધા જગ્યા આધુનિક કપડો ચાલે છે, ભાઈ આજકાલ બહોત કમ લોગ હોય. ઘણા તો ઓછો લોગ હોય જે પરંપરા કપડાં મતલબ પરંપરાને આપણા પાલન કરીએ ને એમ એટલે
સાચી સાચી વાત ભાઈ પર પરંપરાગત કપડો એટલે આપ કપડો સંસ્કાર અને આધુનિક કપડો એ યુવાઓ આજકાલ પહેરે છે, પરંતુ એક વાત બતાવો તું કોલેજમાં શું પહેરે છે?
હમમ હમમ હું હું મોટા ભાગે જન જીન્સ અને ટી શર્ટ પહેરું છું ભાઈ ખુબ આ આરામદાયક લાગે છે, મને તો ભાઈ કેમ કે કોલેજ આપણે ભણવા જાય છે. તો આપડે એમ નહી કે ભાઈ એકદમ ફેશન ફેશન વાળું કપ કપડો પહેરીને જાય તો આપડું બધું જ ધ્યાન તેમાં જ રહે અને ભણ પઢાઈમાં ધ્યાન જ નહી લાગે. એટલે હું ભાઈ એકદમ સાધારણ કપડાં પહેરીને એકદમ એકદમ સાધારણ જો કપડા લાગે આરામદાયક મને લાગે તે પહેરીને જાવું તો એ નથી કે આપણું મન પણ ભણ ભણાઈ માં લાગે ભણવામાં લાગે અને આપડે સારો માર્ક્સ પણ આવે તો આજકાલ લોકો બધ બધા લોકો ભાઈ ફેશનમાં ચલી જાય તો એમને પઢાઈ નો કોઈ જ્ઞાન જ નથી. તે હોય એ ફેશનમાં જ ચલી જાય હમમ એટલે એ ફેલું પડતું
હા હું પણ, હું પણ તહેવાર આવે ત્યારે પરંપરાગત કપડાં પહેરવાનું મને ગમે છે, કારણ કે તહેવાર આવે તો પરંપરાગત કપડો પેલા તો ફોટો સારી આવે છે સંસ્કાર આવે છે ફેમિલી સાથે બેસીને સરસ લાગે છે આધુનિક કપડું થોડુંક અનકમફર્ટેબલ ફીલ કરાવે છે
હા એ તો છે ભાઈ ફોટો આપડો ભાઈ પરંપરાગત કપડા થી જ ખુબ સરસ લાગે છે આપડા વડીલોને પણ પરંપરા કપડા વધારે પસંદ હોય છે એટલે જ્યારે આપ કઈક વડીલો પાસે મળવા જઈએ ક્યારેક આપણું એકમ આપણા દાદા દાદા ના દોસ્તાર પાસે મળ્યા જઈએ આપણે દાદા ને લઈને જઈએ તો આપણે પરંપરાગત કપડાં પહેરીએે ને તો તેમને લોકોને પણ સારું લાગશે કે ભાઈ આ આ લડકોને તો ભાઈ બહ સારું સંસ્કાર મળીએ છે આપડા પરંપરાને પાલન કરીએ જાણકારી ભાઈ જ્યાન છે એ સારું હોય
સાચું સાચું
આજકાલ ડિઝાઇન સાથે પરંપરાગત કપડાં પહેરે છે ભાઈ તું જોયું છે તને
હા હા ભાઈ એ તો સાચું તેઓ માને છે કે તે આપણી સંસ્કૃતિ જ જ જીવતી રાખું છે એ લોકો એ કરે છે કે ભાઈ આધુનિક કપડો તો હું પહેરીશ પણ આપ આપ જો સંસ્કૃતિ છે એને આપણેે જીવિત રાખવી જોઈએ તો એટલે એ મિક્સ કરીને બદના પેલા
હમ બંને ન મિશ્રણ ખુબ આકર્ષક લાગે છે ભાઈ ફશન દર વર્ષે બદલાય છે
હમ ફેશન તો દર વર્ષે બદલાવશે ભાઈ પણ આપડે આપણો સંસ્કૃતિ થી ક્યારેક ભૂલવાનું નથી પરંતુ પરંપરાગત વિસ્તત્રોની ના સુંદર કરતા ક્યારે કોછું થતી નથી ભાઈ એની જે સુંદરતા હૈ ને ભાઈ ક્યારે પૂછું નહી થાય ભાઈ એની કઈ વાત જ અલગ છે ભાઈ પરંપરા વસ્ત્રોની તો ભાઈ
તો ક્યારે વિચારું છે કે કપડાથી વ્યક્તિઓને આત્મ પડે છે અ હું સારા કપડા પહેરું છું તો મારરો આત્મવિશ્વાસ થોડું થડો કપડો થી પણ આત્મવિશ્વાસ વધે છે એવું લાગે છે ક તને
હા ભાઈ ઘણીક વાર જે આપણે મનપસંદ કપડા પહેરીય ને ત્યારે વધુ આત્મવિશ્વાસ અનુભવ છે આપણે આપણે આપણા અંદરની ખૂબ વિશ્વાસ મળી આપણેને અને અનુભવ અનુ બ આપડે બહુ વિશ્વાસ મળીએ કે ભાઈ આપડે ભાઈ બ આપડે કઈક માનલું ક્યારેક આપડણે કઈ મીટિંગમાં ગઈએ અને સારું કપડું પહેરીને આપડે જો મનપસંદ કપડું છે એ પહેરીને ગઈએ જઈએ તો આપડે લોકોને ભાઈ શું આત્મવિશ્વાસ અંદર થી જ આવે કે ભાઈ ચાલ હું તો ભાઈદમ સારી રીતે જાઉં છું આપડે સારી રીતે જવા મીટંગમાં એમને ખ સારું લાગે
માત્ર દેખાવવા માટે અસુવિધાજનક કપડાં પહેરવાનો કોઈ અર્થ નથી ભ આપે જો કમફટેબલડ કપડા રહે છે તેજ પહેરવાનું જોઈએ
હમ પણ આજકાલ તો જોઈએ ને ભાઈ આજકાલ તો સોશિયલ મીડિયા પર શું ફેશન પર ઘણો પ્રભાવ છે ભાઈ ફેશન માટે લોકો કઈ પણ કપડાં પહેરી સોયલ મીડિયામાં ફોલોવર ભવા માટે કરવા માટે કઈ પણ પૈસા કવા માટે કઈ પણ કપડો પહેરી લએ શું કરીએ એ લોકોને ભ થોડુંક પરંપરા નું જ્ઞાન જ નથી ભાઈ કેવી રીતે પુરાના લોકો પહેનતા હતા કેવું સંસ્કૃતિ હતી આપડું પેલા પણ શું કરીએ આપણેે
હા ઘણા લોકો ત્યાં જોઈને નવા ટ્રેન્ડ પાને છે ઓછા કપડાં પહેને છે કોઈ કોઈ લોકો બીચ પર કપડાં જ નહીં પહેને છે આ બધું ની સારું લાગે છે
હમ પણ દરેક ટ્રેન્ડ દરેક વ્યક્તિને સારું લાગે એવું જરૂરી નથી હો હને ભાઈ કે આપડે ભાઈ એ પરી પુરગા છોકરો એ છોક ોકરી પહેલી છે તો કપડે પણ પહેરીએ બધાને થોડું સારું લાગશે ભાઈ
બિલકુલ પોતાની પસંદ અને જરૂરિયાત પ્રમાણે કપડાં પસંદ કરવા જોઈએ કે હા ભાઈ મને આ કપડો સારો લાગે છે તો હું આજ લેઉું એ ટ્રેન્ડ ન ફોલો કરું મને જે કપડાં કમ્ફર્ટેબલ લાગે હું તે જ પહેન આ ટ્રેન્ડ ની ફોલો નહી કરું
હા એટલે જ કેટલાક લોકો માને છે કે ભાઈ મોઢા કપડા જે સારા છે
એવું નથી સ્વચ્છ સુગડ અને યોગ્ય ક કડા સૌથી મહત્વના છે ત અગર સારા કપડાં પહેને તને ફિટિંગ બરાબર થઈ જાય તું તું બહુ ખાસ લાગી બહુ સરસ લાગે તું ત કપડામાં
હા ભાઈ એ તો સારું કીધું ભાઈ કપડા ની કિંમત કરતા તને પહેરવાની રીત વધુ મહત્વની છે તમને સારા કપડાં પણ આપી દો અગર તમને એવું તેમની રીત સુધી સારા રીત સુધી નહી પહેનો ના તો એ સારું નહ લાગશે છે
હા હું પણ એજ માનું છું હું પણ એજ માનું છું પણ પરંપરાગત કપડાની પહેરવાની સાસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાની મજા જ અલગ હોય છે ભાઈ
હા ભાઈ ત્યારે પોતાની પરંપરા સાથે જોડાયેલો હોવાનું અનુભવ થાય છે ને એટલે ભાઈ એનો વાત જ અલગ હોય છે
આધુનિક કપડા રોજિંદા જીવનમાં સમય પણ બચાવે છે ભાઈ તને જોયું છે
હા ભાઈ એને મુસા મુસાફરી અથવા લાંબા સમય સુધી બહાર રહેવું હોય તો ત્યારે પણ અનૂ અનુકૂળ રહે છે કે ભાઈ એ
એટલે બંને પ્રકારના કપ આપણાનું પોતાનું મહત્વ છે અગર આપડે ત્યારે બહાર જવાનું છે અગર આપણે લોંગ ટ્રાવલ કરવાનું છે તો આપડણે આધુનિક કપડાં પહેરવા જોઈું આપણે કઈ ફંક્શન માં જવાનું છે શાદી માં જવાનું છે તો પરંપરાગત વિસ્ વસ્ત્રો પહેનવા જોઈએ તો બંને જગ્યા સારા લાગે આપણેે
હમ એટલે જ ભાઈ દે આપડે શું કરવાનું પ્રસંગ હવામાન અને આરામ ્યા ધ્યાનમાં રાખી કપડા પસંદ કરવું જોઈએ એટલે કે ભાઈ આપે કઈક કપડા થી આપણેે આ જવાનું છે તો આપડે આરામ રશે ને ભાઈ આ આપણે ફંક્શનમાં જવાનું છે તો આ ફંક્શનમાં આ કપડો સારું લાગશે ને ભાઈ બધા લોકોને એમજ આ જોઈને આપડે કપડાં પસંદ કરવા જોઈએ અને ખરીદવી જોઈએ એમ નહી ભાઈ દરેક જગા તમને છોટું છોટું કપડું પહેની લો એ એમ નહ ચાલે ભાઈ
હા, અને બીજા ના કપડા ની મજાક પણ નહીં કરવા જોઈએ ભાઈ. કે, હા ભાઈ, આ શું? છે, આ શું પહેરે છે? આપડે કંઈ નહીં બોલવાનું. ભાઈ, જેના જે મન કરે ને, તે પહરે.
હા, એ તો સાચી વાત છે ભાઈ. દરેક વ્યક્તિને પોતાની પસંદ પસંદ હોય છે ભાઈ.
હમ, ખુબ સરસ વાત કહીં ભાઈ. આજે આ વિષય પર વાત કરીને ખુબ આનંદ આવ્યો ને, અમનભાઈ?
હમ, મને પણ ઘડી નવી વાત વિચારવામાં પણ મળી.
હવે પછી બીજ કોઈ રસપ્રદ વિષય પર વાત કરી.
હમ, ચાલ જરૂર ધ્યાન રાખજે.
હ, તું પણ, તું પણ આવજો.
ચાલ, ચાલ. જય શ્રી કૃષ્ણ. ચાલ, બાય.
જય શ્રી કૃષ્ણ.